હલો
હલો
નમસ્તે
નમસ્તે
આજે આપણે ખેતી વિશે વાત કરીએ.
બરાબર
મારા માટે ખેતી આપણા દેશનો સૌથી મહત્વનો વ્યવસાય છે. તારા મતે ખેતી એટલે શું.
મારા માટેતે ખેતી એટલે જમીનમાં પાક ઉગાડવો અને વ્યવસાય કરવો ખેતી કરવી
ખુબ સરસ જવાબ ખેતી એ માત્ર વ્યવસાય જ નથી. પરંતુ આપના જીવનનો આધાર પણ છે આપણે દરરોજ જે રોટલી, ચોખા, દાળ, શાકભાજી અને ફળ ખાઈએ છીએ. તે બધું ખેતી માં જ મળે છે જો ખેડૂત તો દિવસ રાત મહેનત ના કરે તો આપણને ખાવા માટે અનાજ ના મળે એટલે જ ખેડૂતને આપણા દેશ ન અન્નદાતા કહેવામાં આવે છે. ખેડૂતની મહેનત ના કારણે જ દરેકમાં ઘર માં ભોજન પહોંચે છે.
હા ખેડુંતોનો ખૂબ મહેનત કરે છે અને એમની એમની મહેનત પણ રંગ લાવે છે
હા બિલકુલ ખેરડ જ વહેલી સવારે ઉઠીને ખેતી તરમાં જાય છે તે જમીન તૈયાર કરે છે બીજ વાવે છે સમયસર પાણી આપે છે ખાતર નાખે છે અને પાકની સંભાળ રાખે છે આ બધું કામ ખુબ મહ મહેનત નું જ હોય છે. ઘની વખત ગરમી વરસાદ અને ઠંડીમાં પન ખેડૂત સતત કામ કરે છે.
હમ.
હ
હા ખેડૂતનું જીવન સરળ નથી.
સાચી વાત ઘના લોકો સમજે છે કે ખેતી સરળ કામ છે પરંતુ હકીકતમાં તેમાં ખૂબ ધીરજ અને મહેનત જોઈએ. પાક તૈયાર થવામાં ઘના મહિના લાગે છે આ દરમિયાન ખેડૂત ને હવામાનની પન ચિંતા રહે છે. જો સમયસર વરસાદ ના પડે અથવા વધારે વરસાદ પડે તો પાકને નુકસાન થઈ શકે છે.
હા હવામાન નો ઘણો પ્રભાવ પડે છે. જેમ કે ચોમાસામાં વધારે વરસાદ પડવાથી ખેડૂતોને ઘણું બધું નુકસાન થાય છે.
એકદમ સાચી વાત આપણા દેશમાં ઘના ખેડૂતો વરસાદ પર આધાર રાખે છે. જો વરસાદ સારો પડે તો પાક સારો થાય પરંતુ જો વરસાદ ઓછો પડે તો ખેડૂતો ન સિંચાઈ કરવી પડે છે. આજે ઘણી જગ્યાએ નહેરો, બોરવેલ અને ટપક સિં ચાઈ જેવી આધુનિક પદ્ધતિઓ ઉપયોગ થાય છે.
હા મે ટપક સિંચાઈ વિશે સાંભળ્યું છે.
બહુ સારું ટપક સિંચાઈ થી પાનીનો બગાડ ઓછો થાય છે. અને પાકને જરૂરી પ્રમાનમાં પાની મળે છે. આજકાલ ઘના ખેડૂતો નવી ટેકનોલોજી નો ઉપયોગ કરીએ કરીને ખેતી કરે છે ટ્રે અ જેમ કે ટ્રેક્ટર થ્રેસર અને અન્ય આધુનિક મને મશીનોને કારને કામ સરળ અને ઝડપી બની જાય છે.
હા હવે ખેતીમાં પન ઘણા બધા ફેરફાર આવ્યા છે.
સાચું કહ્યું.
હા બરાબર. વિકાસોથી ફુલ ખેડૂતોને ખૂબ ફાયદો થયો છે. પેલા ખેડૂતોને મોટા ભાગે વળતથી હળ ચલાવા પડતા હતા. હવે ઘણા ખેડૂતો ટ્રેક્ટરનો ઉપયોગ કરે છે તો એનાથી સમય પણ બચે છે.
હ
એથી તમારી વાત બિલકુલ સાચી છે.